જય શ્રી કૃષ્ણ.
કેમ છો હવ બધા મજામાં તમે. કેમ છો ત્યાં બધા.?
બધા મજામાં.
બરાબર.
હમ.
કેવું ચાલે છે અત્યારે હવે જોબ નું.
બસ હવે વર્ક ફ્રોમ હોમ હતું હવે વર્ક ફ્રોમ ઓફિસ થયું છે.
બરાબર સેમ હિયર મારું પણ અત્યારે હમણાં આ મહિના સુધી વર વર્ક ફ્રોમ હોમ જ હતું હવેથી ઓફિસ જઈશ.
હા વરષ વર્ક ફ્રોમ હોમ કર્યું.
હમ કો એજ તો કોરોના ના લીધે.
હા.
તમને મજા આવતી હતી વર્ક ફ્રોમ હોમ કરવાની.
ના ના ઓફિસ જેવું લાગે ને. ઘરે તો હમણાં હા ઘરે બધા જ હોય ઘરે ઘરે થોડું ડિસ્ટર્બ પણ થવાય.
અને અત્યારે તો બધા ઘરે જ હતા કોઈ જે ઓફિસ કે કોઈ ક્યાંય જ ના જાય એટલે અવાજ અવાજ પણ થાય.
હા. અત્યારે આપડે કેવું આઈટી વાળા ને તો થોડું લોજિકલ થિંકિંગને બધું રાખવું પડે
હા એ તો છે.
વિચારે વિચારીને કરવાનું હોય પછી કઈ વાત આવે એમનું કઈ બોલ આવે મને
હમ.
તો મેં જે વિચાર્યું હોય એનું હું ભૂલી જઉં તું કઈ થાયને. મીટિંગ પણ હોય. હવે તો ઓફિસે હોય તો ગમે ત્યારે મીટિંગ હોય તો ચાલી જાય. ઘરે હોઈએ આપડે ત્યારે ઓફિસ ત્યારે મીટિંગ રાખે જ ત્યારે મ ઘરે વાળા જમવા બોલાવતા હોય.
હમ હા એ તો છે અરે ક્યારેક વચ્ચે વચ્ચે પૂછવાય આવે કઈ કામ હોય તો.
ઓફિસ નું વર્ક પણ ચાલુ હોય ઘરે કેરમ લાવ્યા હતા.
હા બરાબર.
તો મને કે તું આય કેરમ રમીએ કેરમ રમીએ.
બરાબર. મે તો એવું જ હતું વરસ કેમ કાઢ્યો બાપરે કેટલો ખત
હા સિચ્યુએશન બહુ ખરાબ હતી પણ હા.
એજ તો અમારા તો ઘરના બાજુમાં જ જે લોકો હતા એ લોકોને બધાને કોરોના થઈ ગયું તું. તો અમે બધા બી ઘરથી બારે બિલકુલ નીકળવાનું બંધ થઈ ગયું હતું.
હા.
એ લોકોને તો બધાને હોસ્પિટલ લઈ ગયા હતા બટ ઘરમાં તો પછી આખું સેનિટાઈઝિંગ કરાયું આખું ઘર.
હા હા.
પણ એના લીધે મમ્મી પપ્પા એ આટલું બાર નીકળ નીકળવા નહતા મોવ દેતા કે નહી જવું ઘરથી બારે એમ.
હા. અમારે ઘરમાં પણ થયો તો કોરોના.
અચ્છા.
બહાર પણ થયો તો અમારે તો રિકવરી આઈ ગઈ તી જલ્દી. સારું થઇ ગયું તું.
અમને તો કોઈને નહોતું થયું હા.
હા અરે અમે વધારે અમારે ફરવા જોઈએ ને. એટલે ફર ફર કરતા તા એટલે થઈ ગયું લઈને આયા ઘરે બીજું શું.
હા એ છે. અમારે શાંતિ હતી કોઈને એવું નહોતું.
સારું કેવાય.
મારા પપ્પા ને થોડું એવું લાગ્યું સિમ્ટમ્સ જેવું તો પછી એમને બે ત્રણ દિવસ રૂમમાં બંધ રાખી દીધા જમવાનું આપતા ને એ જ બસ. પછી એ તો થઈ ગયા સારા.
હા અમારે પણ બાજુમાં થયો તો.
અચ્છા.
એમને બહુ ખરાબ થયું તુ યાર.
અચ્છા.
દવા લેતા પણ નતા. જગ્યા જ નથી તો શું કરે ઓક્સિજન ની જરૂર હતી.
અચ્છા.
તો ગમે તેમ કરીને ઓળખાણ કરીને ઓક્સિજન ની બોટલ લાવ્યા જે બોટલ આવે ને. બાટલો એક કરાઈને બીજે હોસ્પિટલમાં લઈ ગયા કેમ કે કોઈ લા રાખવા તૈયાર નતું.
બરાબર બધી હોસ્પિટલો ફૂલ હતી શું કરીએ પણ.
હા. એક ડોક્ટર સારા હતા એમને કીધું કે બધી દવા હું કરીશ.
બરાબર.
ઓક્સજનમાં રાખવા ને ઓક્સિજનમાં રાખ ત્રણ દિવસ રાખ્યા સારા રિકવરી આવી ગઈ છે તેને
હા હા
થઇ ગયું તું કમ્પ્લીટ દવા ચાલુ રાખવી પડે પછી પછી એમને બહાર નીકળવાનું બંધ કરી દીધું
પણ આમ જોઈએ ને તો કોરોનામાં આપડે આપડી ફેમિલી જોડે રહ્યા તો એક રીતે એ બી બહુ જ મજા આવી
પેલા બે મહિના તો એવું લાગતું હતું ને
હા
કે આજ છે આવું જ હોવું જોઈએ
હા સાચે એવું જ લાગતું પછી ભલે કંટાળો આવતો હતો પણટ ઓમ એક એક રીતે એવી મજા આવી કે આપણે આમ ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ
હા હા અને અમારા કેવું માર ફોઈને છોકરા છે મામીની મામા ને છોકરી છે એ બધા પેલા લુડો રમતા તા તો એની પણ લિંક મોકલે કે આપડે ચલ લુડો રમી એટલે ઘરવાળા એક્ટિવિટીમાં ચાલુ જ રેતા તા કે ચલો રમ બધા ઘરે છે.
હા એતો છે. હમ એ તો અમે લોકો એવું જ કરતા અરે એક વાત તો સુું થયું મારા અંકલ ખાલી જસ્ટ બાર નીકળ્યા આખો દિવસ ઘર ઘરમાં તો ખાલી એમે બહાર નીકળ્યા એમાં પોલીસ વાળા પકડીને લઈ ગયા એમ ને
હમ હ
પછી આ તો ફોન કર્યો એ બી રાતના દસ વાગે પછી ઘરે રાતે બાર વાગે આ્યા
હા
હા તો પછી પોલીસ વાળો ઓળખાણ વાળો હતો તો એમને મૂકી દીધું
હા હા
તો જસ્ટ ખાલી એમે નીકળ્યા હતા બારે ખાલી એને જોવા કેમ કે એવા ટાઈમે તો બધા અંદર જતા રે
હા હા એટલે એલું ક્વરન્ટાઈનધા એરિયા એ હોય ક્વોરન્ટાઈન કર એ એરિયા સાઈડ તો જવાય જ ના. અને લોકડાઉન થઈ ગયું હતું ને જુઓ ને સવારે દસ થી બાર જ ખુલ્લું હોતું તું
હ અહ.
ચાર થી પાંચ એટલે એટલા ટાઈમ જ બાર નીકળવું પડે. જો જો તમે પછી રાત્રે બહાર નીકળવા નીકળો તો પછી લઈ જ જાય ને એવાય એમનું શું કરે હા.
કીધું કે તમને નીકળવાની શું જરૂર હતી કે હું તો જસ્ટ ખાલી જોવા નીકળ્યો હતો એમાં એ લો કો એ પકડી લીધું પછી જે હસે હસે બધા લોકો.
અમારે ત્યાં બધાને
હમ્મ હમ્મ બરાબર. પણ એ આમાં કેટલા લોકો બેચારા ઓફ થઈ ગયા.
હા. શું કરીએ.
ને તો અમારા તો ત્યાં હતા મારા સગ્ગા માસા છે એ એમને હોસ પીટલ લઈ ગયા હજુ તો કાલ રાતે વાત કરી કે ના બહુ બરાબર છે કાલ સવારના છુટી આપી દેશે અને સવારના જ ફોન આયો કે હવે એમની ડેથ થઈ ગઈ કે.
ઓહ.
લોકોને એ બધાની કેવું થાય ઘરના ને.
હા.
આમ કોરોના તો ક્યારે ભૂલાશે જ નહી.
ભૂલાશે નહીં હા જો આવું આવું કઈ થાય ને એ ગામડું યાદ આવે.
સાચી વાત.
ગામડામાં છે ને કઈ આટલું બધું કઈ રિસ્ક ના હોય. અહિયાં શહેરમાં તું બધા બહારથી બહારથી કંઈક થી લઈ આવે પણ ગામડામાં કેવું કે મારું ખેતર છે એમાં ખેતરમાં તો કોઈ આવવાનું છે નહી. બીજું હું જેની જોડે જઈશ તો હું લઈને આઈશ બાકી કોઈ એ લોકો હા એ લોકોને કેવું આવવું હોય ને લોકડાઉન તો એ પણ ના જ નીકળે ગામડા વાળા પણ ઓછું નીકળે કઈ જે વસ્તુ લાવવાની હોય
તો જ તો જ નીકળે હા.
છું લઈને ઘરે જતા રે હ
ઈતો છે.
એ બધું ધ્યાન બહુ રાખવું પડે.
હમ કેમ દિવસો કાઢ્યા છે બાપરે
પોલીસે સારી ડ્યુટી કરી.
હા એ બી છે.
એ લોકો ચોવીસ ચોવીસ કલાક જોબ કરતા હતા. ને હેલ્પ પણ કરતા હતા કોઈને શું જોઈએ હા ડોક્ટરે પણંતુ એટલું બધું કર્યું છે ડોક્ટર તો ભગવાન બની ગયા છે.
યસ એજ તો.
કેવાય
એ તો છે જ ને ડોક્ટર ના હોત તો હા તો છે
હા.
લોકો લોકો જ નહોતા માનતા તો પછી એમાં ડોક્ટર ને પોલીસને એ બી શું કરે.
હા.
લોકોને બારે નીકળવાની ના પાડતા તો એ લોકો નીકળે તો પછી પોલીસ પકડી જ જાય ને.
હા.
પછી દંડા માર તા ખબર છે વિડીયો આવતા. બરાબર.
એ તો ઘણા બધા વિડીયો જોયા.
કેવુ બાકી ઘરમા અત્યારે બધા મજામા જ છે? બરાબર. તમે લોકો ક્યાં ફરવા ગયા થા મેં સાંભળ્યું તું.
ફરવા ગયા તા નામ
બરાબર.
સારંગપુર ગયા તા.
અચ્છા ત્યાં ગયા તા ઓકે મજા આઈ?
હા, મજા આઈ ઘરવાળા કે કે કરતા તા ત્યા કોરોના આયો તો એ પછી કસે બહાર કઈ ગયા નતા.
અચ્છા.
હા માર્ચમાં અમારો પ્લાન બન્યો હતો માર્ચ એપ્રિલમાં લોકડાઉન થઈ ગયું
હા
તો અમે શું કર્યું હોય
હા એ તો છે બમ સારી ફ અવે થોડા બધાનું માઈન્ડ ફ્રેશ થઈ જાય
હા અરે હું તો મારે વર્ક ફ્રોમ ઓફિસ થયું ને તો મારા ઘર વાળા ને ગમતું નહી
કેવાતું હવે એમને કઈ દે જોબ વાળા ને કે મારે ઘરેથી જ કામ કરવુ છે મે કીધું આવુ ના થાય યાર જવું પડે જોબ પર મને પણ નથી ગમતુ કે ના કે તું ઘરે હોય તો સારું છું ટાઈમે અહિયાં ગરમ ગરમ જમી લઉં કીધું હું મને ટાઈમે ઓફિસે જમવાનું મળે છે તો હું ત્યાં જમી લઉં છું.
હા, એજ તો. બરાબર સારું સારું ચાલો આપડે પછી વાત કરીએ અત્યારે મને કામ છે
સારું સારું ઓકે જય શ્રી કૃષ્ણ